શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો? હા હતી.
આજે તો વરસાદે મજા લાવી દીધી ઠંડક કરી નાખી.
વરસાદ સારું એવું પયડો.
હું ત્યાં પેલી બાજુ કચ્છી ગામમાં બી પડ્યો હતો.
હ.
ભીના રોડ હતા બધા ભીના રોડ હતા.
જરૂરી છે વરસાદ હમણાં, પડવો જ જોઈએ આવી રીતે બે કન્ટિન્યુ પડેને.
ના ના પડશે પડશે પડશે. બધા જ કાલ થી તો આગાહી છે ભારી. બાર રાજ્યો બાર જિલ્લામાં પડવાના છે બાર જિલ્લાઓમાં.
હ. એટલે આજના ટોપિક પર તમે વાત કરશું કર્યું આજે?
હું હું.
નવું આજે કંઈ પ્રોગ્રેસ
નવો પ્રોગ્રેસમાં તો આજે તો પેલો ભાઈ આવેલો છે, અમારો ઓરિજનલ મારપી નો માણ આવેલો છે.
હું હું.
કલકત્તા થી આવ્યા છે ભાઈ. એટલે ભુવનેશ્વરથી, શું જોય? સુજોય કુમાર, ને એટલે ચાલે છે વાતો હમણાં. એમને એ કાલે આવેલા કાલે સવારે આવી જાય આવીતર પાંચ વાગે. કરતાથી બેઠા હતા સવાર પોણા આઠ ઉતર્યા બમ્બે, મને સવાર છ મેસેજ નાખેલો કે ભાઈ હું આવું છું, બોમ્બે કીધેલું મને કે મંગળવારે આવવાનું છે, બોમ્બે એનું પર્સનલ કંઈક અમે આવવાનું છે.
હ
સર આપ મીલો મેરે કો મેઈધર આયા હું પણ મિલગે તમે કારણ કો શાન ન્તાક્રુઝ રેવું.
હા.
તો મે કો અંધેરી મે આને વા હું ઠીક દેખતે અચ્છા જે વાત એનો બપોરે. મને વધારે કીધુંને મેં હું તો બહાર છું. મીટિંગમાં છું, આજે બસો કિલોમીટર દૂર છું, એટલે આજે નહી મનાશે. કાલે જોઈએ.
બોમ્બે જવું પડે.
હા જઉં છું કાલે જવું પડે જી આવા હ. ગુજરાત માં જવાનું નેમ ત્રણ ચાર વાગે મીટિંગ કરનું ચાર પાંચ વાગે પછી
હમ
અત્યારે તમને મળી ને જઈશું એમ કે મે તમારે જવાનું ફિક્સ છે હોય તો પછી એ પ્રાણે આવું એ કે ના ના ધર આયા હો ત મિલ કે જાઉ
બરાબર.
હમ એકબીજા હમાનસ સુભી કરી છે ને આપડ્યાં.
હમ
ને બી જાણકાર છે એટલે એને કીધું છે મેં ગ્વારીકું છે એટલે મળવા આવું મારે બાબતો મળજો આપડે સાથે જઈશું બીજું તો કરણ ભાઈ ને ત્યાં જયા કેસ ફેલ થઈ ગયો એ ત્રણ દિવસ ન બચાર આરડી કરણ ના મોટાભાઈ હતા ને રમણભાઈ
હા
ના ના હતા સિત્તોતેર એમની ઉંમર સિતતોતેર વર્ષની હતી
હમ
પણ આમ કકરા કામ બધું કરે ખેતી નું કામ કરે બધું પણ હવે અ હરણિયાનું ઓપરેશન કરાયું એમાં યુરિન બંધ થઈ ગયું.
હરણ્યા હા.
હરણિયાનું એટલે એમાં આંતરળા નીચે ઉતરી જાય ઓલ્ડ એજ થાય ને તેમ. હમણે કરાયુ હતું કમલેશ કુમારે કરાયુ હતું.
હા.
હમ
એટલે કેસ ફેલ થઈ ગયા.
કેસ ફેલ થઈ ગયો એટલે સંજીવે કરેલું લોટસ માં.
હમ.
ઓપરેશન કર્યું બે દિવસ પછી ઘરે લાવ્યા બીજે ત્રી દિવસ ઘરે લાવ્યા. તો પેસાબ જ નિ થાય
હમ હમ
એટલે કઈક બીજે કઈ ખોટું કપાઈ ગયું કઈક ખબર નઈ કઈ પ્રોબ્લેમ થયો બીચારાને પછી ઘરેથી પાછા લઈ ગયા હોસ સ્પિટલ એ લોકો ત લોટસ માં લઈ જવ તો ત્યાં નહી લઈ ગયા. અને બીજી હોસ્પિટલ એમ એક ઓળખીતા હતા પેલા ઓર્ચિડ માં
હા હા.
ઓર્ચિટ માલિક તાર બોલો કેરી માર્કેટ કેરી માારકેટ પર. કોર્નર પર છે ને દશેરા ટેકરી. એટલે એને બતાયું એટલે એને પાસે. જના સરથી બધું કર્યું. પછી પાછા ઘરેલી આ એવા યુરીન કાઢી નાખું યુરીન નીકળ્યું દોઢ એક લીટર જેવું. પછી પાછા લઇ જવું પડ્યું અનેને આમ વોમિટ જેવું થ હતું ડુંબકા આવતા હતા.
હા બરાબર.
લઈ જતા ગાડીમાં ઉલટી થઈ ગઈ બિચારા. હ પછી. ત્યાં આગળ એમ કે કે નહી સીટી સ્કેન કરીએ તો હું છે તો ખબર પડે. સીટી સ્કેન કરતા કરતા ટે.
હોસ્પિટલમાં આ બધું વસ્તુ થોડોક સિરિયસ જ કેહેવાય કોઈ વાર.
ે હા ચવ જ પડે તો બધું એટલે.
માં કોઈ વાર હોસ્પિટલમાં સક્સેસ જાય બી બી જાય. કે બી જાય એવ.
ભૂલ થઈ જાય ડોક્ટર ની ભૂલ થઈ શકે એવું છે ને કે આ બધા આટલા ઓપરેશન કરમાં જ. એક ચૂકી જાય.
ભગવાને તો આટલી જોરદાર વસ્તુ બધી બનાવી છે પણ. એને સાચવવી આપણા હાથમાં જ છે.
એટલે કેર લેવી જ પડે હેલ્થ ની કેર તો પેલે લેવી પડે.
હમ.
પેલા પછી ફોન નહં આવ્યો કેમ અમેરિકાથી.
હા એને બધું મોકલીતા આપ્યું છે જોઈ લઈએ આપડે. હમ વિડીિયો અને એ બધું તમને મોકલાવું પછી જોઈ લએ.
એ તો જોઈ લઈેશું.
ડીટેલ બધી મોકાયલી છેને પીડીએફ.
ટીઆર મીન હ ટીઆર મીન
એ.
ટીઆર મી ટીઆર એમ ઇ હા ટીઆર મી.
હમ.
બ.
સ્ટડી કરવું પડશે આખું હું છે વિડીયો જોવાનો અને પીડીએફ. બધી સ્ટડી કરવી પડે હું છે કેવી રીતે કરવા માંગે. પૂછી ગવા નહીિ પણ કાલે કોલ કરી દેવાનું.
નહી કોલ આપડે નહી કર એ કરે એ જ કરે આપણે સ્ટડી કરી લેવ ને એટલે આવ એનો ફોન કર. કાલે આ ટાઈમ કાલે આ આ ટાઈમે આવ્યો હતો ને કાલે.
હવે હમ. હલો. હન તો. હાલલો. વાત કર.
કટ કર્યો મેં ફોન.
હા.
હમ હમ.
ફોન આવતા છે કોઈનો.
ના ના એતો સંજય ન બેલો મડુલીમાં. કરરું કઈજમ નથી.
હમ.
બબુ ભાઈ હવે ધીરે ધીરે મસ્તી વધારે કરવા માંડ્યો છે.
ભભુભાઈ ના સમજ છોડવા લ ગયા ને બધી.
હમ.
મ હવે જીત કર હે થોડી બધું એના હ. પડે તેમ તેમ બધું મસ્તી વધારે કરે ખાવાનું પેલું કરશેે હવે બધું ચાલુ થઈ જશે બધું ધીરે ધીરે તું તે્યા જમા
તથી જમ બેઠી જમી ક્યારે બેઠીને ક્યારે જમીીું એમ
હમણાં જ જમી રહી બબુભાઈ નીચે ગયો છે
હા મમ્મી લઈને કઈ છે ને
એ આવું છે
જોઈએ કાલે પછી એવું
હમ
જો રંગે સાથે
હા એના ખાલી આ મંગાઈ દેવાના આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ મંગાવી દવાનું એટલે આટ તો એનું જોઈએ ખાલી એ ટ્રાય કરી જોય એમ થ આમ તો ફોન આવશે પેલા પર ચલું છે ને
હ
આપડે કસ્ટમરમાં મોકલાવેલું છે ને ફોટો તે કાજ એક બે દિવસમાં ફોન આવે તો એને કેવાનું ચાલુ કરી આપો મને હમણાં ડોક્યુમેન્ટ પછી લગાવી દઈમ કે એ કરી આપે ચાલુ એ
હ હ હ ઓકે ભલે સાલો મલ તો હ કો દ જય શ્રી